છો તમે
હું તો મજામાં છું તમે કેમ છો
હું પણ મજા માં છું બેન તમે શું કરો છો
કઈ નઈ બસ આજે ઘરે બેઠેલી હતી તો તમારું કોલ આવ્યું તો શું કેવા માંગો છો
આજે છે ને બેન તમારી પાસે ટાઈમ હોય ને તો હું આજે તમારી જોડે વાત કરવા માંગુ છું આજે આપડણે વાત કરીશું શિક્ષક વિશે
હમ
ઓ તમે કઈ કેવા માંગો છો પે શિક્ષક વિશે
હા આ તો ખુબ જ સરસ ટોપિક છે તો હું તો શિક્ષક વિશે એજ કેહેવા ગુ કે શિક્ષકે આપના જીવનમાં કેટલા માર્ગદર્શક લોકો છે તે માત્ર પુસ્તક નું જ્ઞાન જ નથી આપ આપણને પરંતુ જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવે છે શિક્ષક તો માતા પિતા આપણને જન્મ આપે છે જયારે શિક્ષક આપણ ભવિષ્ય ઘડે છે કે બાળકો એ કેવી રીતે આગળ ભણ એ છે કેવી રીતે આગળ વધવું છે તેના ભવિષ્યમાં શું કરવું છે એક એ લોકો પાસે એક અલગ જ માર્ગદર્શન હોય છે એ બાળકોને અ બાળકોને આત્મવિશ્વાસ આપે છે ને તે મહેનત કરાવે છે આપણા પ્રત્યે પરંતુ જે શિક્ષક કહે છે એવું કરતા પૂર્વક આપણને તે કરીને બતાવવું એ ખુબ જ જરૂરિયાત બની ગયું છે અને જેવા સારા ગુણો વિકસાવે છે આપના મગજમાં શિક્ષક દરેક વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખીને તેને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે હું તો આજે વાત કરું કે આજે આપને જે પણ ડોક્ટર છે એન્જિનિયર છે વિજ્ઞાનિક છે પોલીસ છે અધિકારી છે ન્યાયાધીશ છે કે શિક્ષક શિક્ષક જોઈએ છીએ તેમાં સફળતાની પાછળ કોઈ નાને કોઈ શિક્ષક નો તો હાથ તો હોય જ છે માત્ર શિક્ષક એ વર્ગખંડમાં જ ભનાવતા નથી પરંતુ જીવનના દરેક પડકારોને સામનો કેવી રીતે કરો તે પણ આપણે શીખવે છે તે વિદ્યાર્થીને સારા નાગરિકો બનાવવાની પ્રેરણા આપે છે તો તમારા મતે શું લાગે છે કે શિક્ષા કઈ એના જીવનમાં કેવી રીતે ભૂમિકા ભજવે છે તે આપને એ નાણાં બાળકો મોટા બાળક બનાવવા માટે કેવા એનો હાથ હોય છે તો તમે મને કેવો નહી
હા તમે જે પણ કીધું ને એ ખુબ જ સરસ કીધું શિક્ષક છે ને એ આપણા સમાજના સૌથી મહત્વ મહવ ન અને આદરણીય સ્તંભ છે તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા પરંતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નેત મૂલ્યો અને ભવિષ્યનું ઘર્તણ કરે છે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જ્ઞાન નો પ્રકાશ ફેલાવનાર શિક્ષક ને સાચા અર્થમાં દેખ દેશના ભવિષ્યના ઘડવૈયા માનવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષક નું યોગદાન અધિક અ બહુ વધારે છે એક સારા શિક્ષક વિદ્યાર્થીને છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપે છે તેઓ બાળકોના શિસ્ત સ સહિષ્ણુતા અને માનવતાના ગુણો કેળવે છે જેથી તેઓ ભવિષ્યમાં એક સારા નાગરિક બની શકે આપણા દેશમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બર ના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ શિક્ષકો પ્રત્યેક આદર અને કૃત કૃતજ્તા વ્યક્ત કરવા શ્રેષ્ઠ અવસર છે શિક્ષણ શષાર થકી જે હકી સમાજ અને રાષ્ટ્ર નો સાચો વિકાસ વિકાસ શક્ય બને છે જેમાં શિક્ષકોની ભૂમિકા સર્વોપરી છે જો તમને શિક્ષકની વિશે હજુ માહિતી બતાવો મને તો મને ખુબ સારું લાગશે
હા હું તો એજ કહીશ કે અ શિક્ષક એ દરેક વિદ્યાર્થીને સન દ્રષ્ટિ થી જુએ છે તેઓ કોઈ પણ ભેદભાવ રાખતા વગર દરેક બાળકોને સફળતા બનાવવા માટે સતત પ્રયત્ન તો કરતા જ હોય છે પરંતુ કોઈક વિદ્યાર્થીઓ હોશિયાર છે તો કોઈક વિદ્યાર્થીઓ નગરજ છે એની ઉપર ડિપેન્ડ કરે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ જીવનમાં સફળ બને છે કારણ કે તેનામાં શિક્ષકે સમયસર તેમની પ્રોત્સાહન આપ્યું છે તેમને હિંમત આપ્યું છે તેમને લગ્ન અને પ્રત્યે તેમનું જીવન શૈલી કેવી રીતે ચાલશે તેને સમજૂતી આપે છે એક સારા શિક્ષક વિદ્યાર્થીની માત્ર પરીક્ષા માં સારો ગુનો મેળવવાનો નહીિ પરંતુ સારો અને જવાબદાર નાગરિક બનાવવાનું પણ શીખવે છે તેઓ સમયનું મહત્વ શીખવે છે શિતા શીખવે છે મહેનત કરવાનું શીખવે છે પ્રમાણિત કર્ણ અને સહાયકાર જેવી મૂલ્યો શીખવે છે વડીલો સાથે કેવી રીતે વાતો કરું એ બધું પણ માતા પિતા તો શીખાયે છે પરંતુ એમાં તો શિક્ષક ન પણ હાથ તો હોય જ છે અને જે હું ફોન કરતી તી આજના સમયમાં જે લોકો મોટી મોટી ડિગ્રીઓ લઈને આગળ વધે છે તે પોતા જુના શિક્ષક ને મળવા આવે છે તેને પગે લાગે છે તેમને ઘરે મને છે કેમ કેમકે આ લોકો સાથે એનું અટુટ એક જુદું સંબંધ હોય છે અને આજના યુગમાં શિક્ષકો નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને શિક્ષણને વધુ સરળ અને રસપદ બનાવી રહ્યું છે જેમ કે સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર પ્રોજેક્ટ અને ઓનલાઈન શિક્ષણ દ્વારા વિધાર્થી નવી માહિતી સરળતાથી મળી રહે છે. અને ભારતમાં મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એન્જિનિયર જે બધું તો થઈ ગઈ હવે. હું તો એજ કહું છું કે દર વર્ષ ના દિવસે આપને આપના શિક્ષક નો આભાર માનય છે. અને તેમના યોગદાનને યાદ કરીએ છીએ પરંતુ સાચું સન્માન તો ત્યારે થાય જય્યારે આપને આખું વર્ષ તેમના અ ઉપદેશો નું પાલન કરીએ છીએ. જે આપણને કહે છે તે આપણે એમનું સન્માન કરીએ છીએ. કોઈ શિક્ષકને આપણે નિરાશ ન કરીએ. એ સારા ગુનો આપણે શિક્ષક પ્રત્યે તો રાખવો જ જોઈએ. અ કોઈ કોઈ સ્ટુડન્ટ તો એ જ છે કે જે શિક્ષકને નહી ગમે છે કે વિદ્યાર્થી તેમની નહી ગમે. ખેલ વિધાર્થી છે ને નઈ ગમે પરંતુ એવું કઈ હોતું નથી હમ્મ. હું તો એ જ રહીશ કે બધા લોકોને એક બીજાનો આદર કરવો જોઈએ. અને તેમની વાતોને ધ્યાનથી સા સાંભળવું જોઈએ અને તેઓ આપેલા જ્ઞાનને સપૂ ઉપયોગ કરવો જોઈએ અને એક સારો વિદ્યાર્થી તો તેજ છે. જે પોતાના શિક્ષક માટે સૌથી મોટો ગૌરવ બને છે. હું તો અંતમાં એવું જ કહીશ કે શિક્ષક કે સમાજના ઘડવેયા છે તો તમે શું કેશો?
હા બિલકલ મે તો જે પણ કીધું ખુબ જ સરસ કીધુ છે. એક આદર શિક્ષક છે ને માત્ર વરખંડ પૂરતો મર્યાદિત નથી હોતા. પરંતુ તેઓ વિદ્યાર્થીઓના માટે સાચા માર્ગદર્શક મિત્ર અને બની છે જયારે કોઈ વિદ્યાર્થી નિરાશ થાય છે અથવા અભ્યાસમાં પાછળ રહી જાય છે. ત્યારે શિક્ષક જ તેને પ્રોત્સાહન આપીને ફરી બેઠો. કરે છે તેઓ ક્યારેક પ્રેમથી તો ક્યારેક થોડી કકડાથી વિદ્યાર્થીઓને સાચો રસ્તો બનાવે છે. જે જીવનમાં મુશ્કેલી સમયમાં પણ લડવાની પ્રેરણા આપે છે આજના આધુનિક અને ડિજિટલ યુગમાં શિક્ષણની પદ્ધતિઓ ભલે બદલાઈ હોય પરંતુ શિક્ષક નું સ્થાન અને મહત્વ ક્યારેય ઓછું થયું થઈ શકતું નથી. કોઈ પણ ટેકનોલોજી કે કમ્પ્યુટર ક્યારેય શિક્ષક ના માનવીય સ્પર્શ સ્નેહ અને અનુભવ ની જગ્યા લઈ શકે નહીં. માતા પિતા પછી શિક્ષક જ એવી વ્યક્તિ છે કે જે પોતાના વિદ્યાર્થીઓની સપૂર સફળતા જોઈને સૌ સૌથી વધારે ખુશ થાય છે. શિક્ષક જે એ હોય છે આપડે. અ મમ્મી પપ્પા પછી જો આપણું કે કોઈ છે તો તે પહેલું શિક્ષક છે. મમ્મી પપા આપણને ઘરની વિશે બધું શીખાડે છે. અ આપડણે બાળપણમાં જયારે મોટા થાય છે ત્યારે પહેલું પગલું મા બાપ આપડીને સાથે આપણેે પેલું પગલું રાખીએ છીએ. આપણે જીવનમાં બધું મમ્મી પપ્પા શીખાડે છે અને જયારે પછી આપણે સ્કૂલ માં જાય. ખુબ જ સરસ અ રીતે આપણાને જીવન જીવવાની રાય આપે છે કલ્પના કરાવે છે ખુબ જ સરસ રીતે શિક્ષક તો આપડો ગુરુ કેવાય મા બાપ પછી બીજા ગુરુ છે તે શિક્ષક જ છે. શિક્ષકે એ આપણાને ખુબ સારી તાલીમ આપીને આપણાને આગળ વધાવે છે અને અમારા લોકોને તો છે ને શિક્ષક નો ખુબ જ આભાર માનવો જોઈએ. જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આ શિક્ષકને બહુ સમાન આપવું જોઈએ તમે પણ કઈ કેવા માંગો છો આ વિશે?
હા તમારી તો વાત સાચી છે. અ હું તો હવે હું એજ કંઈજ કે હું એજ કહીશ કે શિક્ષક એ સમાજના સાચા શિલ્પી છે. તેઓ માત્ર એક વિદ્યાર્થી નહી પરંતુ આખા સમાજને અને રાષ્ટ્ર ભવિષ્ય ને ઘડે છે. જે શિક્ષકો સારા હશે તે વિદ્યાર્થીને પણ સારા બનાવશે તે દેશનો વિકાસ થશે તેના કારણે અને જો કોઈ વિદ્યાર્થી નબળું હોય તો તેમ શ કે તેમને ધીરજ પૂર્વક સમજાવે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે કે. તું આ કરી લેશે. તેઓ ક્યારેક હાર માનતા નથી અને દરેક વિદ્યાર્થીઓ સફળતા માટે સતત પ્રયત્ન કરે છે. . . ત્યારે મને ખુબ જ મીક લાગતું હતું અને તાર પછી અમે મે કે મેને ખુબ જ ભીગ લાગે છે ત્યારે મેં એમ કધું કે મને તમારા પર વિશ્વાસ તમને તમારી ઉપ નથી એટલા માટે ત્યારથી જ અમને લ આવ્યું કે અ કેટલી સારી શિક્ષક છે અને તે આપણને કેટલા સરસ રીતે સમ સમજણ આપે છે હવે અંતમાં જ એટલું કહીશ કે. અ જે શિક્ષક છે તે હંમેશા સવે શિક્ષક નું સ્થાન હંમેશા ઉચ્ચે જ રહે છે તો મને આજે જો તમારી સાથે વાત કરીને તો બસ સારી રીતે
મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ સારું લાગ્યું.
ઓકે ચાલો બ